જેેસી કૃશ્ કેમ
જય શ્રી કૃષ્ણ કેમ છે અત્યારે જો ને કોઈની પાસે ટાઈમ જ નથી મળતો કોઈને ટાઈમ જ નથી રહેતો એટલે અત્યારે ટાઈમ મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે. કે બધા પોતપોતાનામાં બિઝી હોય અને અત્યારે ટાઈમ ન કેટલો ઇમ્પોર્ટન્સ છે એમ કે કોઈ ફ્રી હોતું જ નથી એમ
એકદમ સાચી વાત છે. અ કારણ કે ટાઈમ છે કોઈને આજના ખાસ જમાનામાં કોઈને ટાઈમ નથી આપણે એમાં સામ સામે વાત કરવાની તો જરાય ટાઈમ નથી. હજી આપણે એવું હા આપડે એવું કહીએ ને કે હાલો આપડે ફોનથી વાત કરશું. પણ તમારે આમ સા સામે મળીને તો આપણે આજુબાજુમાં પાડોશ પાડોશમાં રે હોય ને તોય આપણાથી વાત નથી થતી ઘણી વાર એટલું આપણને ટાઈમ નથી.
હા સાચી વાત છે એમાં એવું છે કે અત્યારે અત્યારે બધાને એવું છે ને કે ઘરમાં એક વ્યક્તિ કમાય અને ચાર વ્યક્તિ ખાય ને તો હવે ચાલતું નથી મોંઘવારીના જમાના પ્રમાણે કે હવે હવે આપણે બધાને જ કમાવું પડે છે કે નાના બચ્ચા હોય ત્યાં સુધી ઠીક છે પણ જો મોટા થઈ જાય પછી બધાને જ કમાવું પડે છે. તો જ આપડાથી ઘર વ્યવસ્થિત ચાલી શકે છે તો એટલે જ બધાને અત્યારે શું ટાઈમ નથી મળતો બધા પોતાનું પોતાનું કઈ ને કઈ કરતા હોય છે કે આર્થિક ઉપાર્જનમાં પણ થોડી એવી મદદ કરતા હોય છે. તો એના લીધે પણ કદાચ ટાઈમ નહીં મળતો હોય. પણ ટાઈમનુંું મહત્વ એટલું બધું છે ને કે આપણેે લોકો જરા બી ટાઈમ પાાસ કરીએ ને તો એ ચાલતું નથી એમ. ખોટી રીતે ટીવી જોવામાં છે ખોટી રીતે ટીવી જોવામાં છે. કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાવામાં છે રીલ્સ આ તે બધું આપણે કોન્ટેન્ટ જોયા કરીએ એના લીધે આપણે આપણે આપણી લાઈફનો સારો એવો ટાઈમ ગુમાવીએ છીએ. હ
આટલે આપણે જો સમયને આપણે જો આપણે સરસથી મેનેજમેન્ટ કરવું હોય. ને તો આપણે પેટલા તો કેટલીક આપણે સરળ બાબતો પણ અપનાવવી પડે છે. આપણે રોજ સરસ થી પહેલા આયોજન કરવાનું હોય છે કે ચાલો ભાઈ આજે આ કામ કરવાનું છે સવારે આ કરવાનું બપોરે આ કરવાનું સાંજે આ કરવાનું છે. આપણે એક હું તો એક ગૃહિણી તરીકે જોઉં તો મારે એ પણ નક્કી કરવાનું હોય છે કે ભાઈ ચાલો સવારે શું નાસ્તો બનાવીશ બપોરે શું જમવાનું બનાવીશ સાંજે શું બનાવીશ. જો આપણે એને પહેલેથી આપણે એનું આયોજન કરેલું હોય કે ચાલો ઘરમાં પહેલેથી આપણે શાકભાજી લાવવા હોય ને પછી આપણે બનાવાનું છે તો એ બધું સમયસર બનશે. પણ જો આપણે એને જ કોઈ મહત્વ નહીં આપે. કે હાલો ટાઈમે આપણેે બધું વિચારવા બેસશું તો કોઈ કામ બરાબર નહી. થાય અને ઘણું બધું મોડુંય થાશે.
હા સાચી વાત છે. અને એક વાર જો ટાઈમ ટાઈમ નીકળી જાય ચને પછી આપણેે એ ટાઈમને પાછો નથી. લાવી શકતા લાઈક અત્યારે વિદ્યાર્થીઓ અ ફોનમાં અને એમાં ટાઈમપાસ કરે છે. અને પછી એને પર્સન્ટેજ ઓછા આવે છે. કે ફેલ થાય છે. તો એ ટાઈમે લોકો પાછો નથી લાવી શકતા કે ચલો આ ફર્સ્ટ યયરમાં હું ફલ થયો કે ટ્વેૅલ્થમાં હું ફલ થયો તો એ એ નંબર પાછા આવતા નથી એ આખું વરસ બરબાદ કરે છે એ લોકો લોકોકો એનું
હા એટલે વિદ્યાર્થીઓ એ શું કરવું જોઈએ કે આજે આજનું લેસન ચાલલુ તો આજે જ એને સરસ થી એને વાંચી લેવું જોઈએ અને એને યાદ રાખી લેવું જોઈએ. આ ઘણા વિદ્યાર્થી શું કરે કે પેલા એ કઈ ધ્યાન જ નહી આપે પછી જયારે આપણે એક્ઝામ નજીક આવશે ત્યારે આગલા દિવસે કે અઠવાડિયા પેલા વાંચવા બેસસે. તો એ પછી એમને યાદ જ નથી રતું એટલે એ સમયનેને એ સમયસર બધું વાંચવું જોઈએ જય્યારે જે વસ્તુ અ હોય ત્યારે વાંચી લેવી જોઈએ એટલે આપણે જો જે વ્યક્તિ સમય નું આયોજન કરે છે. ને એ એના જીવનમાં બહુ સફળતા મેળવે છે. અને એને ઓછો તણાવ ઓછો ર છે. એમ
હા સાચી વાત છે. એ લોકો સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકે છે. અને એ લોકોને એક વાર જો ટાઈમ મેનેજમેન્ટ કરતા આપણે શીખી ગયા. ને પછી આપડી લાઈફ બહુ સરળ બની જાય છે. અને અ આપણેે આર્થિક રીતે બી સદ્ધર બની જઈએ છીએ કે ચલો આપણે સવારે વહેલાં ઉઠીને આપણે બધું આપણું કામ પતાવીએ છીએ. અને પછી આપણેે આર્થિક મદદ કરવા માટે. બી આપણેે કઈ કરીએ. તો કરી શકીએ છીએ અગર આપણેે જ લેટ ઉઠી ને પછી આપણેે કઈ આપણું ઘરનું જ કામ નહી પડતું હોય તો પછી આપણે આર્થિક રીતે કેવી રીતે હેલ્પ કરી શકશું એમ એટલે એ ટાઈમ મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે. અને લાઈફમાં ટાઈમનું ઇમ્પોર્ટન્ટ બી બહુ જ છે. કેમ કે એ એ પછી ફરીથી આપણને મળતો જ નથી એ એકદમ અનમોલ વસ્તુ છે. જે ટાઈમ છે. તે એકદમ અનમોલ વસ્તુ છે.
હા હા એકદમ સાચી વાત છે. અને જો આપણેે સમય નું આયોજન કરેલું હોય બરાબર કે હા આપડણે આ ટાઈમે આ ટાઈમે તો આપણે આપણા પરિવારના જે સભ્યો છે. એની સાથે આપણે સરસ થિત વાતચીત કરી શકીએ આપણા આપણા મિત. મિત્રો ને મળી શકીએ કે ચાલો ભાઈ આપણે આપણું કામ. વેહેલા સરર પતાવી દીધા આજે આપણે ફ્રી છીએ તો ચાલો આપણે આપણા મિત્રોને મળીએ અથવા તો આપણે એવી રીતે આયોજન કરીને આપણે પરિવારના સ ભ છે. કે મિત્રો છે. બધા ભેગા મળીને ક્યાંય જઈ શકીએ અને એની સાથે આપ આપણો સમય સ્પેન્ડ કરી શકીએ તો આ જે ભાગદોડની જિંદગીમાં આપણ એક જરૂરી છે. તો એ જો આપણેે સમય સર આયોજન કરેલું હશે તો જ એ થશે નહીતર પછી એ આપણે કઈ કરી નહી શકીએ
હમ હવે ટાઈમમાં તો એવું છે. કે આપડે સવારથી આપણેે મેનેજ કરીએ હવે તમે તમે કોહો છો તેવી રીતે કે- હું શાકભાજી ને બધું લાવેલું હોય. તો જ બધું બને છે. કે નાસ્તો છે, રસોઈ છે. હવે એના માટે આપણેે ઘડી ઘડી બજારમાં દોડવું પડે. તો કેટલું કેટલું લેટ થઈ જાય છે અને આપણા ઘરના. સભ્યોને બી સમયસર ખાવાનું મળતું નથી એમ.
હા. એટલે જ ને એટલે આપડે કેવું હતું પછી બધા આવી ગયા ઓફિસ થી આવી જાય છો બાળકો. સ્કૂલેથી આવી ગયા ને આપણે. હજી રસોઈ જ ન બની હોય તો એ લોકોને ભૂખ લાગી હોય ઉતાવળ કરે. અને આપડે સમય નું આયો. જન ના કર્યું હોય એટલે આપણાથી રસોઈ ના બની હોય તો એમાં બધા પછી શું ગુસ્સા.
એમાં હા ગુસ્સો આવે એને સ્ટ્રેસ હા સ્ટ્રેસ થાય છે. કે ઘરમાં ઘરમાં બી સ્ટ્રેસફુલ વાતાવરણ થઈ જાય છે પછી એમ. એટલે આપડે ગૃહિણીઓ. તો કરવું જ પડે ટાઈમ મેનેજમેન્ટ કરવું જ પડે કે આ ટાઈમે. મારા હસબન્ડ ને કે બાળકોને. અ જમવાનું કે નાસ્તો જોએ છે તો એ આપણેે તો. વ્યવસ્થિત કરી જ લઈએ બટ જો આપણેે. મેનેજમેન્ટ નહીં કરીએ ને તો બહુ જ ઘરમાં ઝઘડા થાય છે ને. બધું વાતાવરણ બધું આખું ભારે ભારી થઈ જાય છે.
હા એટલે આપણે ઘણી વખત શું થઈ જાય છે કે સમય નો બગાડ કરી નાખીએ. એટલે એની માટે આપડે એવો મોબાઈલ. જો હાથમાં લઈ લીધો આપણે અને મોબાઈલ વધુ પડતો ઉપયોગ કરી લીધો અને સોશિયલ મીડિયા. ઉપર આપડે વધારે સમય પસાર કરી દીધો તો. પછી જ આપણે રીલ્સને એવું બધું જોયા કરીએને એવું બધું કરીએ એટલે આપણો સમય છે ઈ આ. ખો વેડફાઈ જાય અને પછી બાકીના કામ રહી જાય. અથવા તો આપણે ઘણી વખત શું કરીએ આળસ કરીને સુતા રહીએ છીએ કે. એવું કંઈક કરીએ તો એને લીધે પણ આવું થાય એટલે. આવા બધા જે કામ છે એવા બધા જે ખરાબ ટેવો વાળા કામ. છે ને એ આપણે ન કરવા જોઈએ કે ઈ બધા. આવી બધી આદતો છે ને આપણો સફળતાનો જે માર્ગ હોય ને એમાંય અવરોધ થાય છે. એટલે. આપણે હા એટલે આવું બધું આપણે થોડું ધ્યાન રાખવું જ પડે છે.
હમ હા એટલે એજ કહું છું કે. આપણી લાઈફમાં કેવું કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ટાઈમનું. કે ટાઈમ તો મેનેજ કરવો જ પડે. કે આપણેે જો અત્યારે બી છોકરાઓને એક્ઝામ હોય તો. છોકરાઓને આપણે ઉઠાડીને પછી આપડે સુઈ જાય તો એ પણ. એ લોકો એ લોકો ભી સુઈ જશે એમ હવે. આપણેે ઉઠીને હા એ આપણેે થીને જો એ લોકોને ભણવા માટે પ્રેરિત કરશું અને એ લોકો ભણશે ને આપડે આપડું કામ બતાવશું તો આપડે કામ ભી વેલું થઈ જશે. અને છોકરાઓને ભણવામાં બી એમ થાય કે મમ્માને અમારું એ ઘરનું કામ કરે છે તો હું વાંચું અને આપણે એની પરર ધ્યાન પણ રાખી શક એ એમ. કે મમ્મા ભી મારી લીધે વેલા ઊઠી છે એમ.
હા આપણું જોઈ ને તો બાળકો શીખે છે બધું.
હા સાચી વાત છે.
અને આપડે જો જીવનમાં આપડે સફળતા મેળવામાં ઘણા લોકો જો. ખાલી મહેનત જ કરતા હોય છે પણ મહેનતની સાથે સાથે આ સમયનું યોગ્ય. કે આયોજન પણ ખૂબ જરૂરી છે. અને જો આજે આપણે સમયની કદર કરશું ને તો આપણને કાલે સફળતા મળશે. તો બાકી જો આપડે સમયને એમને વેસ્ટ કર્યા કરશું તો આપણને કોઈ દિવસ સફળતા ના મળે. અનેને ઈ આપણેે બાળકોને વિદ્યાર્થીઓને અ કે કોઈ પણ આપણે આખ કોઈ પણ વ્યક્તિ તેને આ લાગવુ પડે છે. એટલે બધા એ જ આ રીતે સમયને માન આપવું જોઈએ એમ.
અત્યારે જો મોટા મોટા સેલિબ્રિટી બી કેટલું અ ટાઈમે શૂટિંગ પર પહોંચે છે. અરે નતર એ લોકોને કેવા વાળું કોણ છે. તો એ લોકો જો ટાઈમે શૂટિંગ પર ને એમ ના પહોંચે તો એ લોકોને કહેસે તો કોઈ નહીં પણ એને એના ભવિષ્ય પર ને એના પર તો એ લોકોને અસર થવાની જ છે ને એમ કે ફરી કો અગર એ ટાઈમ પર નહી પહોંચે તો ફરીથી કોઈ એને છૂ શૂટિંગ માટે કે નહી બોલાવે એમ. તો એના ભવિષ્ય પર કેટલી અસર પડે છે એટલે અત્યારે સેલિબ્રિટી બી તો બનાય છે કે જો ટાઈમનું મેનેજ કરતા આવડતું હોય એમ.
હા એકદમ સાચી વાત બહુ સરસ આજે આપણે ટોપિક ઉપર વાત કરી હવે બીજા ટોપિક ઉપર ફરી મળીએ. ચાલો બાય જય શ્રી કૃષ્ણ.